હા કેવું છે, તમારી તબિયત?
હા હા હાલ તો સારું છે, તમારી તબિયત કેવીક
હા સારું છે, તો આપડે અત્યારે હવે પ્રદુષણ વિશે આપડે વાત કરીએ છીએ તમે થોડું ઘણું જણાવો પ્રદૂષણ વિશે
પ્રદુષણ વિશે તો હું વધારે કાઈ નથી જાણતો પરંતુ પ્રદુષણના કારણે જે હાલના સમયમાં આ વાતાવરણમાં અસર પડી રહ્યો છે. એ અયા બો મોટો સવાલ છે, કારણ કે વાતાવરણના આપડે જયાં વરસાદ બધો અગાડી પછાડી થઈ રહ્યો છે, હાલો ત હવાર સવારે આવે બપોરે નથી આવતો સાજે પાહ બંધ થઈ જાય પ્રદૂષણ એ મોટામાં મોટો પ્રશ્ન થઈ ગયો છે, હાલના સમયમાં કારણ કે પ્રદૂષણે એ વધતો જાય જઈ રહ્યો છે, પ્રદુષણ ધ કંપની કંપની દ્વારા છોડવામાં આવેલ ખરાબ પાણીના કારણે વધુ પડતો આ પ્રદુષણ જોવા મળી રહ્યો છે, આપણને કારણ કે પ્રદુષણ એ જ વધારે વધારે બીમારીની બીમારી વધારે છે, એ બાબત તમારે શું કેવું છે?
પ્રદુષણ આ પ્લાસ્ટિકની વસ્તુ એ છે, એ કંપનીઓ દ્વારા છોડવામાં આવતું આ બધું પ્રદુષણ ઘણી બધી એવી છે, કે આપણા વાતાવરણ છે. પ્લાસ્ટિકની વસ્તુઓ છે, એ દ્વારા પ્લાસ્ટિકની વસ્તુ સોળગવામાં આવે કંપનીઓ દ્વારા ધુવાડો છોડવામાં આવે એના કારણે આપણા પ્ર્યાવરણમાં ખૂબ ખૂબ ખુબ માત્રામાં અસર પડી છે. કેટલા સમયે વરસાદ આવતો નથી કેટલા સમય વરસાદ જતો નથી ખુબ માત્રામાં આવે છે, કોઈ વાર કોઈ ખુબ માત્રમાં આવતો નથી કોઈ વાર ખુબ આવે છે. ને પ્લાસ્ટિકની વસ્તુ તો આપડે બંધ ન જ કરી દેવી જોઈએ બનાવતી જો પ્લાસ્ટિકની વસ્તુ આપડે અ એને આપડે સળગાવી નથી સળગાવીએ તો આપણને પરિણામમાં પેલું થય છે. અને પુનઃચક્રીયો ઉપયોગ કરી એનો ઉપયોગ કરી લે તો સારું એને આપડે જમીનમાં નાખી દેએ દાટી દેયે તો બી એનો પેલો નિકાલ થઈ શકતો નથી. પ્લાસ્ટિકની વસ્તુ એવી છે, કે એને આપણે પીગડાવી શકીએ નથી. કોઈ રીતે સળગાવવામાં આવે તો પણને નુકસાન થાય આપણે બીજી કોઈ રીતેને પેલું કરી શકતા નથી
એ તમારી વાત એકદમ સાચી છે, કે પ્રદુષણ પ્લાસ્ટિક દ્વારા હાલના સમયમાં ઘણું વધી ગયું છે, કારણ કે હાલમાં આપડણે તરાવ કે નદી ક નદી જોય તેમ કે ગંગા નદી માં પણ ઘણો બધો પ્લાસ્ટિક ન કચરો કે સામાન જોવા મળી રહ્યો છે આપણને કારણ કે પ્લાસ્ટિક વધતાના કારણે પાણી પણ પ્રદુષણ થઈ રહ્યું છે, એ
હા એ એ હા એ કારણે કેટલા લોકો બીમાર પડ્યા છે બાળકોને કેટલી બીમારી થઈ જે ઘણા બધા લોકોની બીમારી થઈ છે, એ ખુબ માત્રમાં પ્રદુષણમાં વાતાવરણમાં આ એ કારણે ઘણી બધું નુકસાન ઘણી બધી વસ્તુમાં નુકસાન જોવા મળે છે.
હા પ્રદુષણના કારણે ગેલ હાલના પરિસ્થિતિમાં જોવા જઈએ તો આપણે પ્રદુષણના કારણે જે તો હાલના દવાખાના ઓયમાં છે કે ડોક્ટર દ્વારા સમભવામાં આવે છે કે આ પ્રદુષણ પ્લાસ્ટિક છે, આ ફેક્ટરીઓમાંથી છોડવામાં આવ તો ગંદુ પાણી ના કારણે વધુ પડતી બીમારી ફેલાઈ રહી છે વાયરસ જેમ જેમ કે ગંદા પાણીના એ ગંદા પાણી છોડવાના એમાંથી પાકે મચ્છર દ્વારા ડેન્ગ્યુ જેવા મોટો રોગ થઈ શકે છે માણસ ને.
હા એ આ પ્લાસ્ટિક છે એ. એ બધી એ પ્લાસ્ટિક ના થતી બધી ઘણી બધી ગંદગી. એ કારણે મચ્છરો છે ડેન્ગ્યુ છે. એ બધા ઉત્પન્ન થાય અને જો બાળકોને સ્પર્શ કરવામાં આવે મચ્છરો દ્વારા. તો એ એનું લિક્વિડ મચ્છરનું છે એ લિક્વિડ મચ્છર બાળક ના શરીર માં છોડે તો બાળકને ઘણી બધા પ્રકારના ઇન્ફેક્શન થઈ શકે છે.
હમ.
ઘણી બધાની ઘણી પ્રકારને નુકસાન થઈ શકે છે. બાળકો ને તાવ છે. હ એવા માથું દુખવ હોય ઘણા બધા પ્રકારના. બીમાર બીમારી થાય છે.
એકદમ વાત તમારી સાચ છે કારણ કે હાલમાં પ્રદુષણ ના કારણે જે લોકો દા પડી રહ્યા છે એ પ્રદુષણ ના કારણે. તેમજ તે છતાં જે આ વાતાવરણના કારણે જે કંપનીઓ જે પાણી ગંદુ પાણી છોડવામાં આવે છે કે દુવાડો છોડ દુવાડાના કારણે જે આ વાતાવરણ પર અસર પડી રહી છે તે, મોટા મોટું નુકસાન છે, કારણ કે તે કાર્બન હવામાં જઈને તે મોટું પ્રદુષણ ફેલાય છે તે્યાર બાદ કંપનીઓ બાદો આવતું આ પાણી પ્રદુષણ ફેલાય છે કારણ કે તે. પ્રદુષણ ના કારણે જે પાણી માં રહેતા જીવ જંતુને પણ ઘણું નુકસાન થઈ થઈ રહ્યું છે. હાલના જો આપણેે જોવા જઈએ તો પ્રદુષણ એ મોટી બીમારી કહીએ તો બી કઈ બરોબર છે કારણ કે પ્રદુષણ એક મોટ મોટી હાલના સમયમાં બીમારી. બીમારીનું કારણ બની રહી છે, પ્રદુષણના એ મોટા મોટું નુકસાન. વ્યક્તિ જીવજંતુઓને કરી રહી છે કારણ કે જો પ્રદૂષણ એ આપણના વૃક્ષ વૃક્ષ કાપી લખવાથી ઓક્સિજન પણ નથી મળત પર દુષ મોટામાં મોટું નુકસાન છે પ્લાસ્ટિક માંથી જે ઉત્પન્ન થાય તે તો વાત બરાબર છે તમારી.
જો આ અટકાવવા માટે આપડે કંપનીઓ છે. પ્લાસ્ટિકની કંપનીઓ છે બધી ઘણી બધી પ્રકારની કંપનીઓ બંધ કરવી જોઈએ જો એનો ઉપયોગ. માણસો દ્વારા ઓછું કરવાવામાંજ તો પ્રમાણે થોડું પ્રદુષણ ઓછું થાય. ને પ્લાસ્ટિકની ઘણી બધી એવી વસ્તુ છે જેને આપડણે પુન ચક્ર કરી ઉપયોગમાં લઈ શકાય એવું કરવું જોઈએ એમ. જો. પ્લાસ્ટિકનીવી ઘણી બધી જગ વસ્તુ છે કે આપડણે એને પાછી ઉપયોગમાં લઈ શકીએ પણ ઘણા એવા બધા લોકો છે કે એને પાછો ઉપયોગમાં નહી લઈ શકે ને નવી નવી નવી નવી નવી વસ્તુ લયા કરે છે અને, જો એનો બગાડ આપડે ફેંકી દઈએ છીએ કચરામાં નાખી દે એ કચરો સળગાવવામાં આવે છે પછી. કેમકે એનો આપણે પીગળાવ શકતા નહ પીગળાવી શકીએ તો વાતાવરણમાં પીલું થાય છે. એટલે એ સળગાવમાં જ આવે છે. અને સરકારતા ઘણા બધા નુકસનો થાય છે, એટલે આપણેે વસ્તુઓ નવી નવી નોલેજ એ ઉપયોગ કરતા રહે તો સારામાં સારું.
હા એ વાત પછી તો બરાબર છે કારણ કે વાહનો જે લોકો હાલના સમયમાં લઈ રહ્યા છે એ વાહનો માંથી થોડો ધુમાડો જે નીકળે તેઉ વાતાવરણ માં ઘણું બધું પ્રદુષણ કરે છે પ્રદુષણ એ ના કારણે બધું નુકસાન ભી થઈ રહ્યું છે પ્રદુષણ ના કારણે જે હવામાં ઓક્સિજન મળો એ પણ મુશ્કેલ થઈ રહ્યું છે હાલના સમયમાં વાહનો લોકો હાલના સમયમાં જે નવા આવી ગયા છે. જેમ કે સીએનજી છે. સીએનજી ઇલેક્ટ્રિક વકાલ નો ઉપયોગ કરો જોઈએ હાલના સમયમાં લોકોએ તેનાથી વાતાવરણમાં પ્રદુષણનોો ફેલાવો ઘણો ઓછો થઈ ગયો ઓછો થઈ જાય છે. એ વાહનો વિશે તમારે શું કેવું છે.
હા એ જે આપડ પેટ્રોલ છે ડીઝલ છે એ ઘણી બધી ગાડીઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અત્યારે આપડ પાસે ઇલેક્ટ્રિક નો ઓપ્શન છે તો ઇલેક્ટ્રિક નો ઉપયોગ વધારે કરવો જોઈએ. જેમ કે ઇલેક ક્રિક સરકાર દ્વારા આપડે ઇલેક્ટ્રિક પંપ પણ બનાવી દેવામાં આવ્યો છે એટલે ત્યાં પણ ઇલેક્ટ્રિકને કોઈ પ્રોબ્લેમ ન પડે ઇલેક્ટ્રિકની ઘણી બધી ગાડીઓ લોન્ચ પણ થઈ ગઈ છે ફોર વ્હીલ પણ છે ટુ વ્હીલ પણ છે. જેમ કે ટ્રેક્ટર પણ અત્યારે તો ઇલેક્ટ્રિક નીકળી આવ્યા છે એનો જ ઉપયોગ કરવો જોઈએ.
એ એઆઈ એ પ્રદુષણ ફેલાતા વાહનો નો ઉપયોગ ઓછો કરીને સીએનજી જેમ કે પ્રદુષણ ઓછું ફેલાતા ઇથેનોલ નો ઉપયોગ કરતા વાહનો નો ઉપયોગ કરવો જોઈએ હાલના સમયમાં
અત્યારની આમ તો પેટ્રોલ ડીઝલ પણ ગાડી ઘણી બધી. પેલું પ્રદુષણ ઓછું ફેલાવે છે એ પણ ઘણી બધી. ગાડીઓ સરકાર દ્વારા કંપનીઓ દ્વારા પેલું કરી દેવામાં આવ્યું છે હા માન્ય કરવામાં આવે છે.
એ બધી ગાડી નો ઉપયોગ છે એ કરવો જોઈએ કારણ કે જે જે હિસાબે પ્રદુષણ વધી રહ્યું છે તે ઓક્સિજન નું પ્રમાણ ઘટવા લાગી ગયું છે ડોક્ટરો દ્વારા માન્યમાં આવે છે કે પ્રદુષણના કારણે જે હવામાં ઓક્સિજન ઘટી જાય છે અને ઓક્સિજન ના કારણે લોકો ના ઓક્સિજન ઘટવાના કારણે જે લોકો મૃત્યુ પણ મૃત્યુ પણ પામ્યા છે જે ઓક્સિજન ની ઘટણી ઘટાવણી થાય છે તે આ પ્રદુષણ ના કારણે થાય છે એવું ડોક્ટર કહે છે તમારે આ વા શું કેવું છે.
હા પ્રદૂષણ ના કારણે એ તો કેમ તમને કીધું ખરી અત્યારે કે બધું પ્રદુષણને કારણે બહુ બહુ વ્યક્તિને નુકસાન પોહોંચે છે.
હમ. એ વાત પણ તમારી સાચી છે કે ઘણા લોકોને નુકસાન પણ થઈ રહ્યું છે એ માટે
હા ને અત્યારે આપ. પ્રદુષણ ના કારણે વરસાદ ક્યારે આવી જાય ક્યારે નહીં આવે ઘણા વાતાવરણમાં એટલો ફેરફાર થઈ ગયો છે કે આ પ્રદુષણ ના કારણે કે ક્યારે ચોમાસું છે એ પણ ખબર નથી પડતી ક્યારે ઉનાળુ છે ક્યારે શિયાળુ છે. એ કઈ ખબર નથી પડતી ગમે ત્યારે વરસાદ પડી જાય છે ગમે ત્યારે તાપ આવી જાય છે. ગમે ત્યારે ઠંડી લાગવા જાય લાગી જાય છે કઈ કઈ ખબર નથી પડતી કે બધું બદલાઈ ગયું છે આ બધું આપડું જે, રટ વર્ષનું ચાર મંથ નું રોટેટ હતું એ બધું ખરવાઈ ગયું છે. ક્યારે શું થઈ જાય એનું કઈ નક્કી નથી અત્યારે, વરસાદ ક્યારે આવી જાય. જયારે તાપ આવી જાય, એ કઈક કઈ એનું પેલું નથી, અત્યારે વરસાદ એટલો લેટ આવ્યો છે. આ પ્રદુષણ ના કારણે, અને આવ્યો તો એટલો ખુબ આવ્યો કે ઘણા બધા લોકોને બહુ નુકસાન કરી ગયો છે. એ દિવસા કારણે હ.
વરસાદના વધુ એ વાતાવરણ ના કારણે. લોકોમાં ઘણો ફેરફાર પણ જોવા મળે છે કારણ કે જે લોકો હવા સવારમાં શરીર દુખે છે એવા બધા લોકોને ઘણા બધા પ્રોબ્લેમ જોવા મળી રહ્યા છે આ વાતાવરણના કારણે.
હા એ આપડે અત્યારે, જો આ પ્લાસ્ટિક છે એ બધી ઘણી બધી વસ્તુઓના કારણે એ પ્લાસ્ટિક ગમેતા ફેંકી દેવામાં આવે તો પાણીનો અવર જવર બંધ થઈ જાય છે એવી ઘણી બધી સમસ્યાઓ. ખુબ માત્રામાં સમસ્યા વધતી જતી છે, દેખાય છે પ્લાસ્ટિક ના કારણે. આ કચરો છે એને કારણે ખુબ માત્રામાં બધી સમસ્યાઓ વધતીવા જતી દેખાય છે, કેટલા માણસો બીમાર પડે. પાણી ન અવર જવર બંધ થઈ જાય. પાણી ન અવા જવળ બંધ થઈ જાય એટલે ગંદકી થાય ગંદકી થાય એટલે. મચ્છરો પાકે મચ્છરો પાકે એટલે ઘણા બધા વ્યક્તિ ને બીમાર થાય.
હા. તે બાબત અંગે આપડે વાત કરી એક દિવસ મળીએ ને વાત કરીને. સરકાર ના ના માન અધિકારી જે પ્રદુષણ થઈ રહ્યું છે એ કંપનીઓ દ્વારા થી છોડવામાં આવતું. પાણી ગંદુ પાણી કે હમાં છોડવામાં આવે તો ધુમાડો એનો કોઈ નિર્ય લાવે.
હા એ ઘણા જો એ વસ્તુ ઓછું થઈ જશે તો આપણું વાતાવરણ ફરીથી જો રોટેટ ચાલુ હતું આપડે ચાર મંથ નું એ સરખું થઇ શકે છે.
હા, ને તે સરકાર ને અરજીમાં એ પણ લખવાનું છે. કે આ વૃક્ષોને કાપણી અટકાવી જોઈએ. અને નવા વધુમાં વધુ વૃક્ષો આવે વૃક્ષોના કારણે, ઓક્સિજન નું લેવલ વધી જાય.
હા જે જો આપડે જેટલા જો સરકારને વૃક્ષો કાપે ગઈ એ કાપ કાપેની જગ્યા એક કાપેની જગ્યા બે લગાવવા જોઈએ, કાપેનો પ્રોબ્લેમ નથી. નથી પણ કાપે એની જગ્યા બે લગાવવા જોઈએ.
હા કારણ કે ઓક્સિજનમાં વૃક્ષો હોય. ઓક્સિજન એ વૃક્ષો જ આપે છે આપણને એને વૃક્ષો હાલમાં ઘટી જાય તો. પ્રદુષણ ન વાયુ ન ઓક્ કાર્બન ડાયોક્સાડ લે જ ને ઓક્સિજન મળ જ ને આપણને.
હા એ વૃક્ષો દ્વારા જ આપણ હા ઋતુ ન પ્રમાણે વૃક્ષો દ્વારા જ ઋતુ ચાલે છે વૃક્ષોથી જ આપણને દ્વારા જ વરસાદ પણ પડે છે, એ વાયુ ના કારણે. ઘણી બધી સમસ્યા વષો કાવાથી થાય છે.
હા તમે આવો કોઈ દિવસ મળીએ આપડે સાંજે થી.
હા એને આપડે સરકાર દ્વારા સરકારને અરજી કરીએ આપડે. વક્ષો છે આ પ્રદુષણ કચરો છે એ ઘણી બધી સમસ્યા છે, એ હસાબ. આપડે ચર્ચા કરીએ. ને હજી લખીએ સરકાર શું ક છે આપડે જાણીએ. પછી આપડા ગાડી પગલા ભરીએે, શું કેને આ બધું કંપનીઓનું બધું કામ છે એ ઓછું કરાવ દઈએ આપડે.
હા.